ઓ
અવાજ આવે છે, મારો?
હા આવે છે.
હમ તો આજે ફ્રી થતી તો મેં કીધું કે લાવ ફોન કરું શું કરો છો?
હા બસ જો આરે બસ સાફ સફાઈ કરતીતી
હમ. મે કીધું ફ્રી હોય તો ફોન કરું
હા સારું છે, અત્યારે તો જો
અહિયાં તો મરે અહિયાં તો બો જ ધૂર ને એવું બધું બો આવે સાફ સફાઈ બો કરવી પડે છે, તો હું બી આજે એક ટોપિક ઉ પર વાત કરવાનું વિચાર રહીતી કે આપણડે સ્વચ્છતાનું મહત્વ જાણવું જોઈએ
હા સાચી વાત છે, તો
તમને કેવું લાગે છે?
હા. તો સાચું છે, કે આપણેે સ્વચ્છ સ્વચ્છ તા રાખવી બો જરૂરી છે.
અત્યારે જોઈએ દેશમાં તો સ્વચ્છતાનું બો
ઓછું છે, કે સ્વચ્છ સ્વચ્છતા કોઈ એટલું બધી રાખતા નથી. રોડ ઉપર ગમે ત્યાં કચરો નાખી દીએ છે. અને આપડે અયા ગટરોનું કઈ સારી વ્યવસ્થા ન
તા નથી.
કે પછી આપડે જોઈએ કે અ ગમે અયા કચરો નાખી દે છે, બધા
હમ એ વાત સાચી છે, તમારી કે ગામડાઓમાં ઘણી જગ્યાએ એવું છે કે ગટરો ભરાતી એને કોઈ ધ્યાન નથી દેતા એવું હોય છે. પણ એવું એ આપણી આપણેે આપણા નાગરિક કોઈ એ જ સમજવું જોઈએ ભારતના નાગરિકો એ સમજવું જોઈએ અને સ્વચ્છતા માત્ર આપણા શરીર માટે નહીં અને ઘર અને સમગ્ર સમાજ આખું દેશ સુંદર અને સ્વચ્છ બનાવે છે. તો, આપણે સ્વચ્છતા નું પણ આજુબાજુમાં પણ ધ્યાન રાખવું જોઈએ. સ્વચ્છતા આપણા જીવનનો ખૂબ મહત્વનો ભાગ છે કે એને આપણે સારી રીતે અને આસપાસ-આસપાસ આપણા વાતાવરણ હોય. એને પણ આપણે સ્વચ્છ રાખીએ તો આપણે શુદ્ધ હવા શુદ્ધ પણ મળે માખી, મચ્છર ન આવે, જેમ તમે કીધું. કે ગટરનું પાણી હોય કે એવું બધું હોય તો પછી એના લીધે ગંદકી થાય છે. અને મચ્છરો આવે છે પછી એના લીધે પછી ઘણા બધા જીવજંતુઓ પણ જાય અને એના લીધે તે બાળકોને આપણને જેવા મલેરિયા જેવા ટાઈફોઇડ જેવા કોલેરા જેવા રોગ પણ થવાના શક્યતા રહે છે.
હા સ્વચ્છ રહેવું જરૂરી છે. આપણે પણ આપણેે સ્વચ્છ રહેવું આપણા શરીર ને સ્વસ્થ રાખવું. અને જો આપણેે સ્વસ્થ રહીશું, આપણું શરીર સ્વસ્થ હશે. તો રોગચાળો બચી શકશે.
ને ઘર શાળા રસ્તા જાહેર સ્થળો જેવા બધા આપણે બધાનું સ્વચ્છ રાખવું આપણા ઉપર જ છે આપણા દેશના નાગરિકો પણ વસ્તું એ સાચી તમારી.
કેમ કે, આ જે આપણા દેશમાં હોય છે. ભારત સરકાર દ્વારા કરાયેલ છે સ્વચ્છ ભારત અભિયાન એ થોડા ટાઈમ માટે જ હોય છે. એ કરે છે. બધુ દેશ માટે બધા કરે છે. બધુ કરે છે પણ નાગરિકો પણ ઘણા બધા એવા હોય. છે જે એનું સહયોગો પણ આપવું જોઈએ બધાની જવાબદારી લેવી જોઈએ અને આજુબાજુમાં એવું જરૂરી નથી કે આપણે આપણા ફક્ત આપણા શરીરને ચોખ્ખું ચોખ્ખું રાખીએ આપણે ઘર ચોખ્ખું રાખીએ આપણે સ્વચ્છ કપડાં પહેરીએ એ પણ જરૂરી છે. પણ આજુબાજુમાં પણ બધું જરૂરી છે જે સ્વચ્છ રાખવું જોઈએ. જેમ કે, આપણા આજુબાજુમાં કોઈ ગાર્ડન છે. જાહેર સ્થળ છે, ત્યાં કચરો ન ફેંકવો જોઈએ ક્યાં બહાર જતા હોય તો અહિયા જાહેર સ્થળને આપણે નુકસાન ન પહોંચાડવું જોઈએ.
હા આપણે બધા એ શાળા છે કે સ્થળો છે બધે ત્યાં કચરા પેટી રાખવી જરૂરી છે અને એમાં કચરા પેટીમાં આપણે જોઈએ છે કે સરકાર તરફથી હોય છે કે
આ બાજુ નાખવાનો અને સુકો કચરો આ બાજુ નાખવાનો એ પણ જરૂરી છે કે આપડે બધે જગ્યાએ કચરા પેટી રાખવી.
અને આપડે આપડા દેશના નાગરિક તરીકે આપડે જ આપડા દેશને સ્વચ્છ રાખવું જરૂરી છે.
હા અને આપડે આજુબાજુમાં આપડું બધી જગ્યાએ સ્વચ્છ હશે તો આપને સ્વચ્છ સારું પાણી પણ મળશે અને છ સ્વચ્છ આપડે હવા પણ મળશે. સારું શુદ્ધ હવા મળશે. સારું ભોજન પણ આપને-આપને મળશે એમ. અને આજુબાજુમાં આપડે બધું સ્વચ્છ રાખશું આપણે ઘણી બધા એવી કન્ બહારના દેશો છે જે આપને બહુ સ્વચ્છ ને સારા લાગે છે તો એ આપને બહુ ગમે છે પણ આપડે આજુબાજુમાં બી આપડે સ્વચ્છ રાખવું જોઈએ.
એ વસ્તુ સાચી છે કે બહારના દેશો ચીન જા પાન જેવા દેશો છે જ્યા આપણે કચરો જોવા પણ નથી મળતો. તો એ લોકો જે કચરો નીકળે છે કચરાનું પણ એ લોકો રિસાયકલ
કલ કરતા હોય ને એનું પણ કાઈક ને કાઈક બનાવતા હોય છે.
અને આપડે કચરો જો આપડે જે આપડે રીતે ધ્યાન રાખીએ કચરો બહાર ના ફેંકીએ અત્યારે પ્લાસ્ટિકની વસ્તુ વધી ગઈ છે તો પ્લાસ્ટિકની વસ્તુ આપડે નાખીએ છીએ રોડ ઉપરન. અને કૂતરા, ગાયને એ બધા ખાય છે અને એ લોકોને પન
પન તકલીફ થાય છે.
એ તો જનાવર છે એમને તો ખબર ના પડે કે આ વસ્તુ ખવાય
ખવાય કે ના ખવાય એ લોકો ખાઈ જાય છે ને એ લોકોને પણ
બઉ તકલીફ થાય છે એ લોકો જોઈએ કે પ્લાસ્ટિક ખાઈ જાય છે પ્લાસ્ટિક ની અંદર આપડે જોઈએ તે કાચ નાખી દઈએ છીએ, સોય નાખી દઈએ છીએ તો એના લીધે એ લોકોને કેટલી વાર ગાયો બચતી પણ નથી હોતી.
હા એ તમે સારી વાત કરી એ ઘણું મને સારું જાણવા મળ્યું કે ઘણી વખત એવું થાય છે કે લોકો પ્લાસ્ટિકના કચરા ફેંકે છે ને એ એને તો ખબર ન પડે એમ કે આપડે પર્યાવરણને નુકસાન ન કરવું જોઈએ અને જંગલો પણ આપણે બચાવવા જોઈએ. બધી રીતે વાત તમારી સાચી છે. અને આપડે દેશ આપડે ભારત દેશ બી સારો છે પણ બ ધા નાગરિકોએ સમજવું જોઈએ અને કચરા પેટીમાં જ કચરો નાખવો જોઈએ. જેમ તમે કીધું કે સૂકો કચરો છે ભીનો કચરો છે એ ભી અલગ રાખવો જોઈએ.
હા સાચી વાત છે ને બધું કચરો જો કચરા પેટીમાં નાખે તો એ પણ બધું ભેગું કરી નાખે લીલો કચરો, સૂકો કચરો ને કઈ આવેલ તે તૂટેલા ફર્નિચરો ને બ
બધું એક...
નાખી દે તો એના લીધે આપણે તો કઈ નહી પણ કચરો જે, હલો. કો શોટિંગ કરતા હોય છે કે જે એ લોકો અલગ-અલગ કરતા હોય. છે ને પણ અમુક વાર કાચ કે સોય કે એવું બધું લાગી જતું હોય છે.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
ઘણી વખત જે રિસાયકલ જે કરતા હોય એ રિસાયકલ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. એટલે આપણે એ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને આપડે આપડા ભારતને સ્વચ્છ કરવું જોઈએ. હા, આપડા દેશને સ્વચ્છતા આપડા હાથમાં જ છે ને અત્યારે આપણે સ્વચ્છ રાખશું. તો આવનારી પેઢીને પણ સારું રેશે તો આપડે જેવું કરશું એ લોકો એવું શીખશે આપડાથી.
તો આપડે જ સમજવું જોઈએ કે આપડે
કે આપડે કેવી રીતે સ્વચ્છ રાખવું જોઈએ. એ બાબત હા ધ્યાન રાખવા જેવી છે કે આપડે જેમ તમે કીધું કે આપણેે કઈક આગળ સારું કરીશું તો આપણા બાળકો બી આપડા પાસેથી એ બધી પ્રેરણા લેશે આપડા પાસેથી એ બધું શીખશે. અને એ પણ સ્વચ્છ ભારત અભિયાન કરી શકશે એમ કે અને આજ રીતે દરેક નાગરિકે ધીરુ-ધીરુ આવી રીતે બધાને એકબીજાને મદદ કરે તો આ સ્વચ્છતા આજુબાજુમાં ને બધી બાજુ સારી સ્વચ્છતા હોય તો બધાને સારું લાગે અને આપણો દેશ પણ સ્વચ્છ બની શકે છે એક સારી ટેવ નાનક કડા હા એક નાનકડો પ્રયત્ન આપડે શરૂ કરવો જોઈએ.
હા, ને સ્વચ્છ ભારત હશે, સ્વચ્છ આપડો દેશ હશે, સ્વચ્છ છે, આપડે આપડો એરિયો રાખશું ગામ, જિલ્લો છે આપડું શહેર છે, આપડી સોસાયટી છે જો આપડે આ વસ્તુ આપણે સ્વચ્છ રાખશું તો આપણે રોગચાળો પણ ઓછો થઈ જશે. અને જેમ થી આપણેે બીમાર પણ એટલા નહી પડીએ. કેમ કે અત્યારે જોઈએ કે સ્વ-સ્વચ્છતા ના લીધે રોગ ચાળો પણ એટલો બધો થાય.
થઈ રહ્યો છે. અને જેના લીધે માણસો પણ ઘણી બીમારીમાં મરી જાય છે. અંતમાં હું એટલું જ કહીશ કે આપડે આજુબાજુમાં આપડા બાળકોને અને બધાને આપણેે સ્વચ્છતાનું મહત્વ શીખવ-શીખવવું જોઈએ, બતાવવું કેવું જોઈએ કે સ્વચ્છ ભારત હશે તો આપણે જેમ બીજા દેશ તમે કીધું કે, ચીન જાપાન છે. દુબઈ છે, ઘણા બધા દેશ છે. જેમાં આપણને ગમે છે એ આપણો દેશ પણ આપણને વધારે પ્રિય લાગશે, સારો લાગશે.
હા. હા, તો ત સાચી વાત છે કે આ ટોપિક ઉપર વાત કરીને મને મજા આવી. કેમ કે સ્વચ્છતા એ આપણું એક જાતનો ધર્મ પણ છે કે આપણેે એ વસ્તુ કરવી જરૂરી છે.
હા, મને પણ તમારી સાથે વાત કરીને માટે ઘણું આનંદ થયો. ઘણું જાણવા મળ્યું, સ્વચ્છતા વિશે? સારું મલીએ. બીજા ટોપિક પર
હા, સારું. ચલ.